હાલો
બોલો બોલો શૈલેષભાઈ હું કરે?
કાઈ નઈ જો ભાઈ જમીન બમીને બેઠા હતા અત્યારે.
એવું છે શું હલે પકી વરસાદ પાણી?
વરસાદ પાણી એ ત આટા મોટો વરસાદ
એવું સતત જ પડતું.
ના એમ સખત તો કઈ આ જતું હારમાં. કેટલા વાગે અગિયાર બાર વાગ્યા જ હવા દિવસ નો હતો.
હા હા મારે એ બોટમાં બહુ વરસાદ છે.
એવું છે અત્યારે કાઠે હ ને બોટમાં.
હા અત્યારે તો કાંઠે હોય ને વરસાદ આવ્યોી બોલાવી લીધા એમ.
એ એવું છે હું છે મચ્છીમાં હું કેશ?
હ હમણાં તો એટલું કઈ હતું નઈ.
એ વરસાદ થાલ થ તો થયો નહી થાલુ થાહે ને તો પછી બહુ માછી આવી છે.
હા પછી વાત અતાર તો એ કઈ એજ નહી છે પણ.
એવું છે.
હું હાલે બાકી તમારે?
અમારે જો આરામ વારું આવ્યા બસ અત્યારે થોડીક વાર લી બે એક વાગે કોલેજ આવ્યા હતા.
હ કોલેજ કરે એમ!
હા કોલેજ આવીને જમી બમીને બેઠા હતા ફોન
હા
એ
શું હાલે કોલેજમાં?
કોલેજ માં હાલે જ જાદ મોટો ત્યાં તો લેક્ચર ને એવું બધું હાલે જાદ મોટું.
એવું છ હ કોમર્સપાસે આર્ટ
નહી સાયન્સ માં થાય બાઉુદી નથી આપડે જુનાગઢ માં
હા હા
હા તો છે. બીજું ત્રીજું બીજું સેમ પૂરું થને ત્રીજા સેમમાં છે.
હા
હ તે અત્યારે હું બધું‌ એમ બધા નવા છોકરાને આવતા હોય ને પેલા શેમ વાળાને
હ હ.
પ્રેક્ટિકલ કે એવું નથ ચાલુ થીયું થિયરી ને હકાવ
એવું
હા
હ હ પ્રેક્ટિકલ નથી
હા પ્રેક્ટિકલ તને જ ચાલુ કીરા
એ કેમ
એ હું કેમણા લેબમાં રિનોવેશન ન કામ હાલે છે રિપેરિંગ
હ હ.
ઈ ઈ પૂરું થાય તો ચાલુ કરાવ ને એવું પકક્ષી
એવું છે
હા એટલે રિનોવેશન બાકી છે
હા હા.
બાકી તો હુ અત્યારે તો પ્રેક્ટિકલ ચાલુ હોય નેથી રખડી આવીધ ભવના તરબ માંદા ફડી જાયએ આટા મારી જઈએ
હા અત્યારે ટાઈમ છે તો પછી ચપી લેવાય બાકી પછી તો હું કેવાય એમ જ નહી મળી પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ
એ એટ પ્રેક્ટિકલ ચાલુ થાય ને પે બધું ફરી લેને
મેં સાયસન્સ કે લીધું
હા.
એ એવું કે મારે તો એકલું બધું
એ
પછી એ કોલેજ કે રી તણવા પછી ક એમ ક મે ભણવા
એ એવું છે બોટમાં જતો ને જાણે
હા અત્યારે તો એમાં લાગી જાય
એવું છે કેટલોક છે આમ પગાર
ઓગર હેલા હું કે ત્રીસક હજાર હાથમાં આવે
હ હ.
શરૂઆત હોય ને ત.
હમ્મ હજ ત. હા.
એમ છે
હમ્મ
તારુઆતમાં હોય એટલે વછ અમે પૈસા આપતા હોય એમાં તો.
હા પશી બ થોડુંક વધતી જેમ જેમ આપડે કામ કરીએ એમ વધીએ
એ એવું છે.
હ હ.
અમારે હું કે હમણાં હું અમિત ત્રીજા છે એમાં છે ચોથા શમમાં આવીશુ ને અ છઠ્ઠા સમમાં
હા હા.
હલો અમારે પા વેકેન્સી આવી છે.
એવું
હા એ તો કંપની વાળા લઈ જાયને આપડે કામ કરવાની પગાર આપે ને એ બધું સારું થ તો છઠ્ઠા છે એમમાં
એવુ છ.
હા. કેટી ન એ મતલબ મહેન્દ્ર
હા હા
કેટી હોય તો ન લઈ જાય ને ન કેતી હોય ને તો આપડે મોકો મળે
એવું આયથી કેટ જઇસુ કી ટીવી તો રોજ લારાગી
હા હા અય ઘણી કંપની વાળા આવે બે ત્રણ ત્રણ કંપની વાળા રિલાયન્સ કરીને મોટી કંપની નથી.
હા હા નામ આભળે છે એમ
રિલાયન્સ ફાઉન્ડેશન કરીને
હા હા
જો ઈ કંપની વાળા આવે કક પસ્તા ને આડે ગાળે લઈ જાય છોકરા
હા હા
પછી નિરમા વાળા આવેને બીજુ એક કંપની વાળા આવે આપડે હું કઈ ઇન્ટરવ્યુ લે ને એ આપણી જગ્યા બનાવી પડે આપડી મહેનત થી
હા હા
એટલેવે હું કે ઈમા ની રાતે જે અમેતો
એવું છે.
હા
હમ હ
બાકી વરસાદ તમારો ઓછો છે એમ કે
હા વરસાદ તો હમણાં ક હતો પેલા હતો હવે તો કઈ હે નહિ
એમ છે.
હા
હમ હ અમારે એ એવુ તે અરામ આરુ
વરસાદ પાણી મૂકી હમણાં હઈ ગ છેો.
હમણાં શું કઈ અમારે આજ આજ હતો આવડો મોટો બાકી તો તડકા જેવું નેમ જ હતું.
હા એમ
હમણાં ક અમારે કોલેજ માંથી અમે ક કેમ્પમાં લઈ જવાના છે. અને બસ અને બાજુમાં ક અમારા જુનાગઢમાં ગાંધીગ્રામ કઈ એરિયો છે ક-'
હા હા
ઇના લઈ જવાના છે.
કેટલાક દિવસ નો હોય.
તો હા તક દિવસ નું છે.
હા હા
એ બધી આપતા ઘરતી કામ ક્યાું હોય ને એ બધાને શું ક આપડે કેવી રીતે બસવું અને એ બધા એલું છે. ટ્રેનિંગ આપે રેવાનું ના
એમ
હાચુ પેલા હમણાં ચૌદ તારીખ હતું તે કેન્સલ થયું ને તો બાવી તારીખ હતી. અવે શિષ્ય ઋુ નું હતું કે પેલા ફોર્મ શિષ્ય ઋુ ને ભરીને જાયજ એટલે પછી વાર લાગને એમ તો કરતા
એવું છે.
હા
હાં.
બોલો બાકી
બસ શાંતિ જાય કંપની આ બધા રા્યા રચે
એ હું છે.
હાં જ આવ બોટ શું હોય ને ત્યાં કોટમાં જાય પછી આ વરસાદ તાણું આવે તોમ્પી
એવું છે. ની એટલે આજુબાજુમાં અહે ને દરિયાકાંઠે!
હા હા દરિયાકાંઠે છે. એટલે હું ને તૈયારું નેમ
હા એ વાત સાચ્ચી બે અલગ થી ચાલુ થઇ જાય એમ ને!
તમારે હું ચાર વરહ કરવાનું!
હા હા તો હવે ચાર વારષ થઈ જાય ને કોલેજ ના.
હા એટલે એ તો કરવા હોય તો હોય ને બા એ તો એમએસસી બે વરસ થાય તમે ચાર
બી. એસ. સીત્રણ વર્ષ કરવાનું એમ. એસ. સી કરવું હોય તો બીજા બે વર્ષ કરવું પડે.
ચાર વર્ષ તમે કરો તો એમ એસી એક વર્ષ થાય જાય.
હ હ હ હ. એટલે એ એમએસી તો કરવું જ પડે.
હું ભે હતા પેલા તો હ હા ભાઈ દું હોય એમ.
હા એ વાત હાચી.
બોલો બોલો પસ આવીએ પછી નિરા અત્યારેાર તો કઈ શું કેવાય કે હ નહી. હમ્મ.
એ એવું છે.
અહી જવું પડે એમ છે હતે વા માટ મારી જાય બીજું હું.
હા એ વાત હાચી ના રેવું પડતું હોય ને આમ તો શેઠ હશે ને મોટા તમારા થી.
હા હોય ને. ના કામ કરીને આવી તો બધું એટલે કંપની માં એટલે એના ઉપર જ છે બધું. તોય થોડાક પૈસા આપડે ભરવા પડે ચાર હજાર જેવા ખાવા પીવા ના.
એમ છે બાકી બધું એની એવું છે રેવા બેેવાન બીજું કંપની વાળ તો રહે ને.
હમ્મ.
એ બાકી પછી કામ હોય તો એ બોટમાં એમ ને.
હા હવે તણ ત્રણ મહિનાનું રાખેલું એ ત્રણ મહિના પછી પાછું રિજેક્ટ કરીને પછી પાછું બોટમાં.
એમ છે.
હા.
સારું સારું બીજું હું તમારે બે બે વાલા ચાલુ રહી ને
હાલ તું ને એમ ખોટું ઘેર બેઠું એ ના કરતા હારું ને.
હા હા. બાકી તમારા બધા દોસ્તાર લાગીયા આવ્યા ત જુનાગઢ એકલ ફરવા એ હું કરે?
ઈ બધા એક એક હે ને અમદાવાદ બાજુ એ
હા.
એક હજી હું કે બોલાની તૈયારી કરે ગવર્મેન્ટ જોબ.
એ એવું છે. એક અમદાવાદ છે ને એક જોબની તૈયારી કરે એમને.
હા હા.
એટલે તો મેં કામ ચાલુ કરી દેસુ.
હા એને તો વાતીધું ખોટું ખાધ તો એને હું કટ સાંજ્યા .
હ વાતે હસું.
એના કરતા એક શું કે એક કામમાં જોડાઈ જાય એટલે પથ
હ અ.
ખોટું બદલા કરવું એમ.
હ અમારા બી એક દોસ્તાર છે અમારી બાજુ ના ગામ નો ઈ તો એમ કેય છે કે બી એસ સી કરવું બી એસ સી કઈ કરવું ડાયરેકટ કંપનીમાં વહી જાવું ઈન કે
ઈ તો પછી એવું તો હેલું પણ નથી ને કંપનીમાં જાવાનું. એ કે બી એસ સી કર્યે એટલે કંપની માં મળી જ જાય એવું કઈ હે ની.
તો ઈ એમ એવું છે કે એને મોટો ભાઈ છે ને એમ જાણીતો હતું.
હા.
ઈ કે છે એ જે કંપનીમાં છે એ કંપનીમાં એનો મોટો ભાઈ છે કેટલા વર્ષ હુધી રેય એટલે ઓળખાણ પડી.
હા ઈ ઇન્ટરવ્યુ વગર તો નો જ લઈ હકે ને ત્યાં નો કંપનીમાં કામ કરતા હોય પછી ઈ એવી લાગવગ તો ત્યાં નો હાલતી હોય ને કેમ ઈ એપલો તો ન કરતા હોય. ઘણા બધા એનાથી પિજા નું હું કે સિનિયર કે ત્રીવરસ થી તયાં જ કામ કરતા હોય.
હા પછી કે એમ કેતો જાણીતો છે મેળ આવી જાહે હારુ જેહું તમે મેળ લઈ લો. પણ અમારે ગમો કેમ છે બીજું?
એવું છે.
હા હુકમ દે. હા એવું આવતો છું હું કેમ કે તું જા પછી અમે અમારું કકર પછી અમે આવી જશું.
હા.
એ માલે બતાયા તા
એવું છે. હા તે લાગી જવા તો હોય તોને લાગી જ જવાય
હા હા.
મોટા ધાન ધયા નો પડે.
હા લાગી જવાય હોય તો અત્યારથી લાગી જાય તો એક બે વરસ હુધી રેય થોડાક
હા ઈ જ ને.
હા બાકી તો પછી આપડે આમ ખબરે હોય કે આય તો બા હુધી તને મળી જાય તો ભગવાન ની તૈ સારું.
હમમ હમમ.
બાકી તો ઈ જ કરવાનું છે આપડે કંપની વાળું જ
હા હા બીજુ તો હું કરીએ.
હા હા. ઈ ભાઈબધ અવે ઈ આ છેલું વરસ છે ઈ ભાઈબધ ને હવે આ એક વરસ ને એનું એક વરસ.
હા હા.
પછી ઈ ભાઈબંધ એય વહી જવાનો છે ઈ કેય કે આપડે એમ સ એ બી એસ સી પૂરું થઈ જાય ને ત્રણ વરસ.
હા હા.
સીટી ડાયરેક્ટ એમાં વહી જાવુંસ.
એવું છે.
હા મને ઈ કેહેતો હોય કે તું યે હાલ હા તું જઈ પછી એક વાર પછી મારી જગ્યા રાખજે હું આવવા. પણ આપડો મેડ નય આવે ને.
હા હા. એટલે હાલે પણ બાર બહાર આપડે જઈએ ને તો કંપની માં રાખી તો લેય.
હા, હા.
તો પછી જ્યાં પોહાય ને એટલે વીહ હજાર આપતા હોય ને જેવાનું, ખાવાનું, પીવાનું બધું તમારી રીતે હોય તો
એવું છે.
હમમ.
હાલું લખે કામ બામ હોય ને તો રાખું પછી ફરી
હા હા કાય વાંધો નય.
હા.